એ નમસ્તે હું મજામાં તું કેમ છે? મ પણન મજામાં તને ખબર આજે આપડે એક દિલચસ્પ ટોપિક પર વાત કરવાના છીએ. કયું? આ રસોઈ એક કળા તને ખબર કેટલા સમય થી હું આ ટોપિક પણ તારા સાથે વાત કરવા ઈચ્છતી હતી. પણ ટાઈમ જ ના આતો. આજે તો તું મળી જ ગઈ આજે તો જ્યાં લગી આ વિષય પર આપડે ચર્ચા ના કરીએ ત્યાં સુધી હું તને જવાજ નથી દેવાની. સારું હા તો હવે શરૂઆત કરીએ હા. અ તું રસોઈને કળા કેમ કહે છે?
કારણ કે તેનો સ્વાદ સુંગન અને પીરસવાની રીત તે સુંદર અને સામાન્ય રસઈ જેવા જોવા મળ એટલે કે માત્ર ખાવાનું બનાવ બહ જ રસોઈ નથી ના.
તે સારી અને સર્જનાત્મક ધીરજ અને અનુભવ જરૂરી હોય. તેના માટે
તને રસોઈ કરવાનો શોખ છે હા. મને નવી નવી વાનગીઓ બનાવવાનો ખુબ જ શોખ છે.
એવું છે. તો તું સારી રીતે કઈ વાનગી બનાવે છે.
હું પનીરની વાનગી પુલાવ અને ઢોકળા સારી રીતે બનાવું છું. વાહ આ તો ખુબ સરસ કવાય. મને તો ગુજરાતી ભોજન ખુબ જ ગમે છે. ગુજરાતી ભોજન તેનો તો સ્વાદ અને પૌષ્ટિકતા બંને જ ખુબ જ સારી અને મજા પણ બહ આવે. એક તો બરાબર કહ્યું તે પણ તને કોઈ રસોઈ શીખવી છે.
મારી મમ્મી હું તમને જોઈને ધીમે ધીમે શીખું.
ઓ એવું છે.
આજકાલ તો લોકો ઇન્ટરનેટ પરથી પણ રસોઈ શીખે છે. હા.
અને વિડીયો અને રેસીપી જોઈને તો નવી નવી વાનગીઓ સરળતાથી શીખે. બનાવે પણ. તે તો તે એકદમ બરાબર કહ્યું તને ખબર રસોઈ કરતી વખતે સૌથી મહત્વનું- શું હોય શકે કઈ બાબત છે. સ્વચ્છતા રસોડું અને વાસણો બંને સાફ હોવા જે
મસાલા નો ઉપયોગ પણ મહત્વનો હોય ને હા.
તેને યોગ્ય પ્રમાણમાં મસાલા નાખવાથી વાનગી સ્વાદિષ્ટ બને છે. પણ વધધી મસાાલો નાખવાથી શ થાય.
વાનગયો મૂળ સાત બગડી જાય.
અને તેમાં ખુબ જ ખરાબી આવી જાય જેનાથી મજા ના આવે. એટલે આપણેે રસોઈ સારી રીતે બનાવીશું. ઓ આઈમીન
વધુ મસાલા નાખવાથી રસોઈ બગડી જાય છે. હા ને તારું એવું જ કેવું છે ને હા. રસોઈ બનાવવામાં ધીરજ કેમ જરૂરી છે શું તું મને જણાવી શકે. હા. દરેક વાનગી યોગ્ય સમય અને તાપમાનમાં બનેને તો તેનો મજા જ અલગ અને તે ખાવામાં પણ મજા
હા તે તો બરાબર કય તે. ઝડપમાં બનાવેલી રસોઈ ઘણી વખત સારી નથી બનતી ને.
સાચી વાત. ઉતાવળ માં ભૂલો થવાની શક્યતા પણ હોય. એટલે સારી રીતે અને જોઈને મસ્ત બનાવી જોય. તને મીઠાઈ બનાવી કેમ ગમે છે.
મને
ખાસ કરીને શીરો અને ગુલાબજામુન અને ખીર ખુબ જ વલ
કેમ તને આ બધું શું બહુ ગમે છે હા. તહેવારોમાં ઘરે રસોઈ બનાવવાની મજા જ કઈ અલગ હોય છે. શું તને ખબર હા.
આખો પરિવાર સાથે મળીને રસોઈ કરે ત્યારે આનંદ જ બમડો હોય.
હા પણ બહારનું જંક ફૂડ કરતા ઘરનું ભોજન કેમ સારું?
કેમ કે ઘરનું ભોજન તાજું હોય. અને સ્વચ્છ અને પૌષ્ટિક હોય જે આપણા શરીર માટે ખુબ જ આનંદ લાયક આઈ મીન તારો મતલબ ખુબ જ ઉપયોગી હોય હા તેજ
તને ખબર બાળકોને પણ નાની ઉંમર થી જ રસોઈના મૂળભૂત કામ શીખવવા જોઈએ હા તેનાથી તેઓ આત્મનિર્ભર બને છે અને ખોરાક નું મહત્વ સમજે છે એકદમ બરાબર કહ્યું તે ખરેખર રસોઈ માત્ર જરૂરિયાત નથી પરંતુ એક સુંદર કળા છે
હું પણ એ જ માનું છું પ્રેમથી બનાવેલી રસોઈ નો સ્વાદ હંમેશા શુદ્ધ હોય છે
હા તે તો તે બરાબર કહ્યું પણ શું તને નવી નવી વાનગીઓ બનાવાનો શોખ છે હા મને દર મહિને કઈક નવું બનવાનું ખુબ જ ગમે હા એતો ખબર નવી નવી વાનગીઓ બનાવતા પેલા શું કરે છે તું પેલા તેની સામગ્રીની યાદી બનાવુ છુ અને પછી બનાવેલી રીત વાંચું છું
શું દરેક વ્યક્તિ રસોઈ શીખી શકે ચોક્કસ રસોઈ હોય અને નિયમિત અભ્યાસ કરે તો કોઈ પણ સારી રસોઈ બનાવી શકે
પણ શરૂઆતમાં કઈ વાનગી શીખવી તે સરળ હોય છે ચા ઉપમા પોહા ખીચડી અથવા દાળ ભાત જેવી વાનગીઓ બનાવવાની સરળ હોય અને શરૂઆત પણ સારી બરાબર કહ્યું તે રસોઈ બનાવતી વખતે સૌથી વધુ કઈ ભૂલ થાય છે ઘણી વખત મીઠું અથવા મસાલો વડ વધુ પડી જાય ને તો તાપ માન પણ ધ્યાન રહેતું નથી આવી ભૂલો બહુ થાય છે પણ આવી ભૂલો માંથી શું શીખવા મળે
દરેક ભૂલ આપણને વધુ સારી રસોઈ બનાવવાનું શીખવાડે છે ઓ રસોડામાં સલામતી નું પણ ધ્યાન રાખવું જોઈએ ને હા ગેસ બંધ કરવો ગરમ વાસણ ની કાળજી રાખવી અને ધારદાર છરીણીથી સાવધાન તેનો તો ઉપયોગ ખૂબ જ જરૂરી હોય છે શાકભાજી ધોઈને જ વાપરવા જોઈએ ને હા તેની સ્વચ્છતા માટે ખૂબ જ જરૂરી છે પૌષ્ટિક ભોજન કેવી રીતે બનાવી શકાય લીણા શાકભાજી દાળ કઠોળ ફળ અને ઓછા તેલનો ઉપયોગ કરીને
શું રોજ એક જ પ્રકારનું ભોજન ખાવું યોગ્ય છે? નહી.
વિવિધ પ્રકારના આહારો લેવાથી શરીરની જરૂરી અને પોષક તત્વ જોવા મળે
આજે ઘણા લોકો આરોગ્યપ્રદ ભોજન તરફ કેમ વળી રહ્યા છે શું તમે
ને ખબર છે કારણ કે તેઓ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માંગે છે.
હા એ તો છે. શું રસોઈમાં સમય નું આયોજન પણ મહત્વનું છે? હા જો આયોજન સારી રીતે કરવામાં આવે ને તો સરળ રસોઈ બનાવી શકે અને ઝડપી પણ
ખોરાક બગડે નહી તે માટે શું કરવું જોઈએ? જરૂર જેટલો જ હોય તેટલો જ ખરાબ બનાવવો જોઈએ. અને વધારેલો ખોરાક યોગ્ય રીતે સાચવવો જોઈએ. રસોઈમાં સૌથી મહત્વની વસ્તુ શું છે? મારા‌ મથ મુજ પ્રેમ ને લાગણી પ્રેમથી બનાવેલી વાનગીઓ સ્વાદ
અલગ જ હોય. સાચું કયું. પ્રેમથી બનાવેલું ભોજન પરિવારને વધુ આનંદ આપે છે. હા અને સાથે બેસીને ભોજન કરવાની અને પરિવાર સાથે સંબંધો મજબૂત બને છે આજે ‌તો તો મને રસોઈ નું મહત્વ બું સારી રીતે સમજ્યું. આ તોહ
તારી પાસે ટાઈમ હોય તો તું થોડું હજુ મને સમજાવીશ. હા.
તને ખબર આજકાલ રસોઈને વ્યવસાય તરીકે પણ અપનાવી શકાય છે ને. હા. ઘણા લોકો શેફ બનીને હોટેલ, રેસ્ટોરન્ટ અને કેટેગરીની સફળ કારકિર્દી બનાવે સેફ બનવા માટે શું કરવું? પડે રસોઈની તાલીમ લેવી. સતત અભ્યાસ કરવો જોઈએ અને નવા નવા સ્વાદો પર કામ કરવું પડે. ઓ એવું છે? શું રસોઈની સ્પર્ધા પણ યોજાય છે હા. શાળા કોલેજો અને ટેલિવિઝન પર ઘણી વાર રસતોઈની સ્પર્ધા રજાય. આવી સ્પર્ધાથી શું ફાયદો થતો હશે? આત્મવિશ વધે છે અને નવી નવી વાજઓને શીખવામાં અવસર મળે. એવું હોય હા.
ભારતની રસોઈની સૌથી મોટી ખાસિયત શું છે? વિવિધતા દરેક રાજ્યની પોતાની અલગ અલગ વાનગી અને સ્વાદ હોય. ગુજરાતની કઈ વાનગી તોને સૌથી વધારે ગમે છે? ઢોકળા, હાંડવો, ઊજિય, થેપલા, ખાડવી અને દાળ ભાત મને ખુબ જ ગમે. એવું હોય છે. અ પંજાબ ની કઈ વાનગી પ્રસિદ્ધ છે? એવું કે કે સરસવ નું શાક મકાઈની રોટલી, છોલે ભટુરે અને લસ્સી ખુબ જ લોકપ્રિય છે.
ઓ. તારો ખુબ ખુબ આભાર, તારા લીધે મને આજે રસોઈ વિશે ઘણું બધું જાણવા મ ળું છે. પાછી મારીશ ને તો પાછી મને આના વિશે કઈને કઈ કે જે. અને હું જાઉ થેન્ક યુ. સારું બાય.